હેલો કેમ છે તું
મજામાં શું ચાલે તારે આપડા બંને ના ટાઈમ એટલા વ્યસ્ત થઈ ગયા છે કે હે ને હવે તો નિરાતે આપણેે વાત કરવાનો સમય જ નથી મળતો.
તારું કામકાજ કેવું ચાલે છે?
યાર છું ને બધું સરસ ચાલે હે પણ આજે તો મે તને ફોન ફોન કર્યો કે તે મને કેમ સામેથી ને ફોન કર્યો બોલે ને શું કઈ ખાસ સમાચાર છે
હા મારે તો એક બો જ સરસ વાત તને જણાવવાની હતી. તને ખબર છે કે આપડા શહેરમાં હે ને એક મોટો એવો ભવ્ય પુસ્તક મેળો યોજાયો છે. કે જ્યાં બધી પુસ્તકોની ખરીદી કરવામાં આવે છે તો તારું શું કેવું છે?
અરે વાહ આ તો બહુ સારા સમાચાર આપ્યા તે તો મને આ સવાર સવારમાં તને તો ખબર જ છે ને કે મને તો પુસ્તક વાંચવાનો કેટલો શોખ હે કે જ્યાં મને પુસ્તક મળે અહિયાં હું બધા પુસ્તક એકત્ર કરું આ મેળો ક્યારે લાગ વાનો છે?
હા આ મેળો છે ને શહેર ના હેને મુખ્ય એક્ઝિબિશન ગ્રાઉન્ડ ખાતે યોજવાનો છે તો મેં હેને ન્યૂઝમાં જોયું હતું કે ત્યાં છે ને દેશ વિદેશ ના ઘણા પ્રકાશનો આવ્યા છે તો ત્યાં હેને બાળ સાહિત્ય વિજ્ઞાન નવલકથાઓ પછી ઐતિહાસિક પુસ્તકો જોકે ઓમ તો પાંચસો થી વધુ ત્યાં સ્ટોલ પણ લાગ્યા છે તો અયા આ પુસ્તકો તો બહુ સારા એવા મળી જશે તો તારું શું કેવું?
હા યાર ખરેખર તો તો આપડે છેે ને ત્યાં ચોક્કસ જઈશું મારે થોડી નવી ગુજરાતી નવલકથાઓ અને સેલ્ફ હેલ્પ બુક પણ ખરીદવી છે, શું ત્યાં બેસવા અને વાંચવા માટે કોઈ વ્યવસ્થા હોય છે?
હા, ત્યાં છે ને એક મોટો રીડિંગ ઝોન છે. અ એંગ ઝોન પણ ત્યાં હ ને બનાવવામાં આવ્યો છે, અને સૌથી સારી વા તો એ એ છે કે અમુક જાણીતા લેખકો સાથેને વાર્તાલાપ નો કાર્યક્રમ પ પણ ત્યાં યોજવામાં આવે. ત્યાં હને આપણે તેમને પ્રશ્ન પૂછી શકીએ છીએ, આપણે એ આપણને પ્રશ્ન આપણે એને પ્રશ્ન પૂછી શકીએ અને એ આપણને આન્સર આપે તો તારું શું કેવું?
હા તો બહુ સારું કેવાય તો તો આપડે હેને ક્યારે જઈશું રવિવાર સાંજે જવાનું રાખી આપડે નિરાશ તે સમય વિતાવી પણ શકી
રવિવાર ન સમય તો એકદમ અનુકૂળ રહેશે, કેમ કે આપડે તો ત્યારે ઓફિસની રજા હો એટલે તે દિવસ તો આપણને અનુકૂળ આવે એમ સારું કર્યું તે રવિવારનું ટમ ગોઠવ્યો બાકી બીજા આડા દિવસે તો આપડે કેમ જવું એમ તો આપડે છે, ને સાંજે ચાર વાગે ત્યાં પહોંચી જઈશું જેથી ભીડ હ ને ત્યાં થોડી ઓછી હોય, ત્યારે પુસ્તકો જો હોઈશ ત ભાઈ.
સારું તો ડન આપડે હેને એન્ટ્રી માટે કોઈ ટિકિટ લેવાની હોય છે, એ તો મને કઈ ખબર છે ન જો ઓનલાઈન ટિકિટ બુકિંગ કરવાની હોય તો, તું મને લિંક મોક મોકલ છે હું પણ એડ્રેસ અને વિગત ભરી નાખીશ.
ના ના સાહે ના આપે ત્યાં છે ને ઓનલાઈન ટિકિટ બુક નથી કરવી. મિશા બોલી છે, કે મે મેળા નામે હ ને અહંયા ફેક વેબસાઇટ ચાલી રહી છે. તો રસ્તા પર પુસ્તકોની લાલચમાં આપીને લોકો હે ને અમુક અમુક વિગતો માંગતા હોય તો, આપડે તું એમ કર કે આપડે હેને એમ હ ત્યાં જઈને જ આપડે ટિકિટ લઈએ તારું શું કેવું? અને ક્યારે નીકળ્યું એ ટાઈમ તું મને કે?
હા, તો આપડે હે ને રવિવાર ના દિવસે નીકળીએ અને ઓફલાઈન ટિકિટ લઈ. અને ત્યાં કેવા કેવા પુસ્તકો હોય હ તને કઈ ખબર માહિતી? ખરી
હા, ત્યાં છે ને આપણે જેમ કે ક્લાસ આપડે ગવર્મેન્ટ જોબ ની તૈયારી કરતા હોય તો, એના માટે ઘણા બધા પુસ્તકો જો મળે પછી કોલેજયન ટાઈપ પછી નવલકથાઓ એવા બધા જેમ કે ગુજરાતી નો ઇતિહાસ છે, ગુજરાત નો સાંસ્કૃતિક વારસો છે ભારતનોો ઇતિહાસ ભારત નો સાંસ્કૃતિક વારસો ભારતની ભૂગોળ પછી ગુજરાતની ભૂગોળ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી એવા બધા ઈકોનોમિક્સ છે, એવા બધા હ ને અલગ અલગ પ્રકારના ઘણા બધા ત્યાં પુસ્તકો હોય અને એ પણ છે ને અલગ અલગ પ્રકાશન ના હોય છે, તને ખબર છે?
હા એ તો ખબર છે પણ મારે તો હેને આ વખતે હેને ઘણા, ઘ બધા પુસ્તકો લેવાય ખાસ કરીને, તો હોય ને સરસ્વતી ચંદ્ર જે ગોર્ધન રાય ત્રિપાટીની અમર નવલકથા હ આ લે પછી હેને આ વખતે તો હેને મારા ભાઈ બહેન ને પણ અરે ઘણી બધી નવલ કથા પુસ્તકો આપવા હેને બધા કઝિન ને પણ હેને અ પુસ્તક ગિફ્ટ કરવા હે તો મેં કીધું હેને ઘણા પુસ્તક લઈ લઉ એક તો હને માનવીની ભવાઈ લેવી હે જે હેને પન્નાલાલ પટેલ ની જ્ઞાનપીઠ પુરસ્કારની લેવી હે, પછી એક ખાસ તો મળેલા જીવ, જે તો મને બહુ જ ગમે મે હે. કે પ્રેમ અને ગામ્ય જીવન ઉપર આધારિત આખી નવલકથા હે. પસી ખાસ કરીને ઓલી કે સૌરાષ્ટ્ર સોરઠ તારા વહેતા પાણી જે જ ઓર ચંદ મેઘાણીની પ્રસિદ્ધ કૃતિ હે.
ઈ તો બહું મસ્ત છે સોરઠ તારા વહેતા પાણી ઝવેરચંદ મેઘાણી. અહ સ આપણેે સૌરાષ્ટ્રના ઈ રસ્તા છે. તો એનું તો બહુ મસ્ત આવે ઈ તો અને આત્મકથ કથા પણ આપણે લઈ લેશું. અને સ્વામી વિવેકાનંદ ની બુક પણ મારે ઈ ત્યાંથી લેવી છે કેમ કે મને તો એના વિશે વાચ ચું બહુ જ ગમે છે. એટલે એ અને ગાંધીજીની પણ આત્મકથા આપણે લઈ લઈશું એમ, કેમ કે એની આત્મકથા પણ એક મહત્વપૂર્ણ છે. એટલે અને જોકે કોમ્પિટિટિ ગવર્મેન્ટ એક્ઝામમાં છે ને ગાંધીજી પણ હંમેશા માટે એક માર્ક તો ઈ અપાવે જ છે. ગમે ઈ પેપર હોય અને જો એન નો એક પ્રશ્ન ન હોય એવું તો બને જ નહીં. કાઈ નો હોય તો પણ એનો એક પ્રશ્ન તો હોય જ છે, એટલે ગાંધીજીની પણ એનું આખું જીવ ન ચરિત્ર ને બધું આવી જાય ને ઈ પ્રમાણે છે ને મારા પાસે એક પયડી તો છે પણ મારે ઈ છે ને બીજી પણ એક વસાવી છે, અને એન સી આર ટી અને જી સી આર ટી મારે ઈ લેવાની છે તો હું વિચારી રહી છું કે હું ક્યાંથી ડિસ્કાઉન્ટ વધારે મળતું હોઈ પુસ્તક પરણામાં એટલે ઈ પણ હું ત્યાંથી લઈ લઉં એમ.
હા યાર ઈ તારી વાત તો સાચી. ડિસ્કાઉન્ટમાં મળે તો લઈ જ લેવાય, ને મારે તો ખાસ કરીન હે ને પુસ્તક મેળા માં આ વખતે હે ને ત્યાં ઘણી બધી બુકો ગોતવી હે કે જેને હાલ પુસ્તકો લેવા જઈ ને તો આપણને અવેલેબલ હોતી નથી તેમ પાસે મળતી જ નથી. ખાસ કરીને તો એક જો મારે તો કરણ ખેલો જે ગુજરાતી ભા ષાની પ્રથમ ઐતિહાસિક નવલકથા હે. ઈ તો આપણે વાંચવી જ જોઈએ એમ. અને એના પછી હે કે ભદ્રમ ભદ્રમ એ હાસ્યની વ્યન અહ કૃતિ હે પછી ગ્રામ્ય લક્ષી જે હે કે એમાં આપણેે ગ્રામ્ય જીવનનું સુંદર ચ ચિત્રણ થઈ જાય ઈ પણ આપણને કામ લાગે. અને પછી ખાસ કરીને તો ઓલી જનમડીપ જે આપડી સામાજિક જીવનકથા ઉ પર આધારિત નવલકથા હે અને એક હા જો હું મે જાણીની ના તો ભૂલી જ ગઈ કે છેલ્લી કટાર ઈ પણ બહું ખાસ હે.
હેલો.
હેલો. તમે પણ કહી આ રીતના જ લેવાનું હશે ને બધી બુક?
હા મારે તો બુક ની અહ એમાં એવું છે કે મારે તો હે ને આખો કબાડ બુક નો ભરેલો છે. તો મારે અમુક-અમુક બુક જી લેવાની છે ને તો ઈ હું બુક હું લઈશ એમ એટલે આપડે સાચું મળી ને હારું હોય તો સારી બૂક બધી વ્યવસ્થિત લઈ શકીએ ને જે મારી પાસે છે, એનું લિસ્ટ તો હું પેલેથી જ મેં બનાવી લીધું. છે અને જી લેવાની છે ને ઈ પણ હું નોંધ કરી લઈશ કેમ કે મારે પછી ડબલ થઈ જાય તો પછી કઈ કામ લાગે નહી. મારે કઝિનને પણ અમુક મોકલવાની છ છે અને ત્યાં છે ને પુસ્તકની સાથે-સાથે છે ને બીજું પણ અમુક ઘરની વસ્તુ પણ ત્યાં મળે છે. તો મને એવું છે કે આ છોકરાઓને જે પણ નાની-નાની બીજી બાળ પુસ્ત કો હોય કે ઈ નાના જ છોકરા માટે પહેલું ધોરણ હોય કે એક થી સાત ધોરણ માટે હોય છે તો આપણે એ પણ ખરીદી લઈ. તારું શું કેવું?
હા ચોક્કસ તો હું પણ હે ને મારા ભાઈ માટે લઈ લઈશ અન ને અહ જો ત્યાં બધી વસ્તુ મળતી હશે તો એક નજર એમાં પણ કરી નાખશું. જો કોઈ સા સારું લાગે મનને પસંદ આઈ જાય તો આપડે એ પણ ખરીદી લઈશું
હા અને કોમ્પિટેટિવ એક્ઝામ માટે તો યુવાની બુક છે ને ચોક્કસપ અહીંયા તો હો ને ડિસ્કાઉન્ટમાં એટલું નથી મળતું તો મારે એક એ જોવું છે કે ત્યાં યુવાની બુક જો બધી મળી જતી હોય ને તો મારે હે ને આું સેટ જ લઈ લેવો હોય જીપીએસસી નો એટલે પછી મારે હેને બીજીઈ બુક વાંચવી ના પડે પછી એમાંથી ને શોટ બુક બનાવીને રાખી દેવી છે એટલે એ પણ છે ને તમારા લોકોને કોઈને જોતી હોય ને તો મેમે કીધું તૈયારી કરવી હોય તો તમને પણ કામ લાગે એમ
હાઈ્યારી વાત સાચીે ત પણ મારે તો ખાસ કરીને ને મારી પાસે ઇતિહાસ નું એટલું બધું નોલેજ નથી મારે તો છેે ને ભારત ન ઈતિહાસ કેમ કે એમાં તો ભારતની પ્રાચીન મધ્યકાલિક અને આધુનિક ઇતિહાસ એ બધું આવી જાય ને તો ઈ બુક પણ લેવી છે અને એક તો ભારત ભારતની એક શોધ જેમાં ભારતનો ઇતિહાસ અને સંસ્કૃતિ ચળવળ પણ આવી જાય ઈ પણ એક લેવી હૈ.
હા તો તું એમ કરજે કે આ બધી બુક છે ને આપણે યુવાની કા ગુજરાત
અને ગુજરાત આપડે ગ્રંથ નિર્માણની બુક આવે ને આ એની વેલીિડ ગણાય એટલે આપડણે ગ્રંથ નિર્માણ નિધે લેશું અને યુવા કરતા એ ગ્રંથ નિર્માણ નું સારું એવું હોય છે તો આપડે એવું કરશું કે ગ્રંથ નિર્માણ ું પણ લઈ લેશુ તારા માટે. એટલે પછી બે ન અલગ અલગ થઈ જાય ને એટલે તું પણ લખ અને હું પણ લખું તો એમાં કંઈક માહિતી અલગ હોય તો આપણે એકબીજાને અ નોંધવા થાય એમ બરોબર ને તો આપણેે છે ને રહી તો આપણે રવિવારે જઈએ.
હા ઠીક છે આપડે રવિવારે જઈ અહીં પણ આ ધાર્મિક બુક પણ મળતી હશે ને જેમ કે ભગવદ્ ગીતા છે કુરાન શરીફ કે એવું ના મળે
હા એ તો મને કઈ એટલો આઈડિયા નથી ભગવદ્ ગીતામાં તો આ કૃષ્ણ છે અ ભગવદ્ ગીતા નહી પણ આપડે કૃષ્ણ શ્રી કૃષ્ણ માટેની કૃષ્ણ ગીતા એલે બ ક આવે ને ઈ ત્યાં અવેલેબલ હોય છે મેં એના ફોટા જોયેલા હતા. બાકી આનું મને કઈ ખબર નહી હવે આપણે જ જઈએ તો એ ખબર પડે તો આપડે હેને રવિવારે સાંજે ચાર વાગે મળ્યા ત્યાં
હા તો સારું ચાલ દંડ આપડે મળી
હા બાય બાય આવજો.
હા બાય ટેક કે.